કોણ છો ભાઈ?
હલો!
હેલો! કેમ છો?
બસ મજામાં. તમે?
અમે ભી મજામાં છે. હલો! શું તમારે પણ વરસાદ-બરસાદ આવે છે?
શું કયો?
વરસાદ બરસાદ આવે છે. તમારે ત્યાં!
નથી નથી જીરીક પણ નથી. તમારે ત્યાં કેવો છે?
હા, અમારે ત્યાં બી નહી આવ તો.
ઓકે બે મિનિટ હે કે થોવું જો.
શું કયો? હલો!
હલો! હા બોલો ને.
હા, બોલો.
શું કરે છે? એ કીધું.
બસ કઈ નઈ બેઠા છે. તો આજનો વિષય આપડે શેના પરથી કરીએ?
તમે બોલો.
ખેડૂત પરથી કરીએ. ઓકે...
હમ્મ.
ચાલસે ને?
હા, ચાલશે ને! કોઈ ટેન્શન નથી. ખેડૂત એક આપણી જગની આનબાણ શાન છે. ભાઈ.
તમે ખેતીવાડી કરો છો? કે નથી કરતા. જોવું છે. કેટલા વીઘા છે? તમારા પાસે.
અમારી પાસે સવા છ વીઘા છે.
છો વીઘા છે બરાબર.
ના છો એકર સોળા એકર.
ઓકે. મારા પાસે ભી છ વિઘા જ છે ખાલી છ વિઘા
એવ હારું છે ઉબ ઉબ લગાયો છે તમે.
અત્યારે તો શેરડીને કપાસ લગાવ્યો છે ભાઈ
એવુ. હવર્સ પપોયા ચીલી અને કોટનને તે લગાય છે ભાઈ. કપાસ.
ઓકે અમારે ત્યાં બી ઈજ છે ખાલી ચીલી નથી ખાલી શેરડી ને. આપડું કોટન લગાવ્યું છે.
હે એવો.
કોટન હોય તો બી કપડાં બને ને કોટન થી તો કપડાં બને શેરડી હોય તો સુગર બને.
આપડી પાસેથી કોટન બહુ ઓછો ઓછો ભાવ તી લઈજાય ને આપન દુકાન પે. આપણ દુકાન પે જઈએ છીએ ને કપડાં લેવા તો બહુ માગા માંગા પંદરસો સોલસો ની એક જ પેન.
હમ્મ.
તે જે પયરા હે આપણેે જારે નાંદડાઓ હતા ત્યારે તો. હજાર રૂપિયામાં બે તન આવી જવા કરતા હતા હવે એવું નહીં હજાર રૂ મે ખાલી પેન નહીં તો સર્ટ જ આવવાનો
હમ્મ.
એવું જ છે હવે. હું આપડણે કોને કોને કે શું હવે.
ખેતી છે એટલે તો બધા મો બધા ખેતી કરતા છે બધું ફસલ પ પકાવતા છે એટલે તો બધા જીવતા છે બાકી થોડી જીવવાના છે.
પણ ખેડતો નુ ભાવ વી નહીં.
હમ્મ એ તો ડિમાન્ડ જ નથી એમ લાગે છે ને આપડે છે એટલે જ બધા ખાતા છે ને બાકી તો ઘંટામાંરી કોઈ ખાતે નય.
એવું એ બરબર બોલે છે તમે.
આપડે ની રીતે તો બનાવ કેવી રે ખાતે.
હા એ છે ને હવે તો હવે. એ દવા દવા છીડકવા ગયા છે અમારે તે તો
અમારા ત્યાં બી ચેજ છે ખેતરે બેઠોછું દવાજ છિડકતા.
એ હારુ છે.
હમ્મ. રોલુ બધું કચરું થઇ ગયું બધું કચરું થઇ ગયું છે એટલે એના માટે બીજુ દવા ઉપયોગ કરતા હશે.
હા. અમારે તો એ બી દવા છીડકવા ગયા છે એને આપડું લેબર લઈને ગયા છે એટલે મનસા.
ઓકે તો તમે નથી ગયા.
ના ભાઈ હવે જ વેટ કર દો.
હમ.
દસ વીસ મિનિટથી જવાના છે.
હમ હમ.
એવ.
સો ગયો.
હોવે બીજું.
બસ કઈ શાંતિ છે. બસ શાંતિ છે બોલો તમે ખેતર વિશે કે બોલો.
કેવી શાંતિ છે બોલ તમે કઈ ખેડૂતો
કઈ નહી ભાઈ આ બધું શેરડી ભી ખાવામાં લાગે છે બસધ ખે કામ જ હોય છે વરસાદ બી નથી પડતો એટલે.
ફોન એય આવતો નથી તો પછી કરવાનું.
હમ હમ વરસાદ જો આવી જાય હમ વરસાદ આવી જાય તો કામ થઇ જાય છે અમાર પણ વરસાદ નથી આવતો એટલે કોટન મારું બી પણ બધું એમ લુચયા કરતું છે એમ.
વરસાદ આવશે તો જ આપડું કશું થશે ને તો પછી કશું ન થવાનું.
બરાબર
એશ ચી
હમ હમ
હમ
બસ કઈ નઈ શાંતિ છે ભાઈ વરસાદ વરસાદ કઈ તો આવતો નથી. અયા તો કઈ જીરી પણ નથી પડી રયો.
મારું બી એ જ છે ને ભય વર્ષ
વાદળ એકદમ છે આજે બહ વાદળ છે પણ વરસાદ નથી પડતો આજ તો
અ એ બી ચેને વધાર વ અમાર તો એ છાન છે પણ વરસાદ જ નથી પડતો સાડો
હમ અહીંયા તો વાદર બહ છે હજ તો
હમ
બસા
એ ચીને વરસાદ લાવું જ જોઈએ.
વરસાદ આવે તો કઈ કામ વરસાદ આવે તો કઈ કામ થાય બાકી તો કઈ કામ પણ નહી.
હા કસ નહી થવાનું.
હમ
હમ એ છે ને વરસાદ આવું જ જોઈએ આપડે તો જ કશું થશે ન તો વરસાદ આવેશે કશ તશે બડા પીક વધશે.
તે તો પીક હા એ વરસાદ બી પછી એટલો બી નહી આવું જોઈએ કે બધા પીક બગડી જાય ને બધું વિજય
આપણે
માપ ન આવે ને તો બી ચાલે માપ રોજ એક એક એક વાર બી આવી જાય ને તો બી કામ થઈ જાય. છે આપડું બાકી તો એમ વધારે પણ નથી જોઈતુ એમ આપણને. કેમ કે બધું ખબર ખરાબ કરી જાય ને અત્યારે નથી પડતો એટલે છેલ્લે છેલ્લે પડશે તો કોટન બધા ફૂટશે ત્યારે બધા
ફૂટશે છે કોટન બધા બગડી જશે બરોબર બોલે છે હવે જો હવે જ અમા ખેતરમાં છે ને તો પાથરી આવી ગઈ છે પાથરીયાત્ર્રી ફૂલ કપાસ એ કપાસ છે ને બહુ નાનો નાનો છે અત્યારે કેવા રે છે પણ ખબર છે વાતલી વય છે બહુ મોટા છે. આપણા ઘૂટન એટલા રે છે કપાસ હવે જોઈશું તો કોઈ શું નહીં
એક છેેને ભાઈ પાણી આવશેને તો બધા પીકને બધું જ બહુ જોર લાગશે એટલે બઉ ઉપર બહુ વચ્ચે આપડી શેરડી કે કપાસ કો કે પપૈયા કો કે મિર્ચી મિર્ચી કો આ બધું જ જશે હારે કૂ ઉપર એટલે આપણે કશું દવા બીવા છીડકવાની કામ જ નથી.
હમ
હમ
અત્યારે અમે મારી દએ છીએ શેરડીમાં કે બધું કચરોું નીચે નો હોય બધું મરી જાય ખ ખડ આવે ને ખડે તો બધું મરી
હમ ના અમે શેરડીમાં સેરડીમાં સ્પ્રેના નઈ મારતા.
ના એટલે અમે ખાલી ખડ મારવાની દવા મારીએ છીએ બધું કચરું મારવાની દવા મારીએ છીએ નીચે મીરા એકતર.
ના અમે હા એ જ છે ખાલી ખળ મારાની પણ સ્પ્રે બીજો નહીં કરવાનો.
ના સ્પ્રે એવું બધું નથી કરતા અમે સ્પ્રે એવું બધું નથી કરતા ભાઈ. હા શેરડીમાં તો ભાઈ ત્રણ ત્રણ લાખ નુ શેરડી ખાતર ફેકી દું તું સાત ચ્યારે .
એવું અમારું એક લાખ નું ખાતર સ્ટોર છે હવે.
હમ અમારું ત્રણ લાખ નું ફેંકાઈ ગયું છે.
ત્રણ દિવસ માં એ બધું ઉડી જશે.
હમ બરાબર.
પ્રસન નહીં ભાઈ બીજું કહેવાનું એ પાણી આશરે તો જ કશું બીજું થવાનું ન હતું પછી કશું નહીં થવાનું નહી.
હા બધા લોસ માં જ જવાનું છે પછી તો બધું.
આપણા આપડે તો ડકી જ સિવાય પણ એ કોરડ વાલાવું કરશે. એમ જેમની ફાહે જમીન જમીન છે પણ બોરવેલનેહી કુવન તે નહી તો? એ તો બધું મરી જશે સાલું?
બધું મળી જશે એ લોકોનું તો બધું લગાવેલું જે લગાવેલું છે તે પણ પાણી માં જતું રહેશે બધું આપડું તો બી આમ પાણી છે. અમાર તો પાણી નદી પરથી પાઇપલાઈન કરેલી છે એટલે અમા તો ટેન્શન નથી બહુ વધારે પણ છે ને શેરડી માં તે બી પાણી નથી પૂરતું વિચાર કરો બધ શેરડી બધી કોયડી પડી જાય છે.
હવે એક અમારું ભાઈ બધ છે એ એ એણે ત્રીસ કપાસના પૂડા લગા આયવા.
હમ.
ઉગેલ નહી બધો મોડ આવ્યો કપાસી ને.
હમ.
તો પછી હવે પાણી વરસાદ આવશે ને
હમ.
ત્યારે લગાવશે તે ભાઈ.
અમારે ત્યાં એવું ભાઈ પાસે આવશે ક્યાં લગાવશે બધા ની તો બધા લેટ થઈ જશે બધા કેટલા લેટ થઈ જશે અત્યારે લગાવશે એટલે અમારો તો ઘોંટણ જેટલો તો થઈ પણ ગયો છે કપાસ.
પણ આવું જોઈએ એક જ વખત આવ જોઈએ બધી પેલી તો છેલ્લી વાારની કસર એક કય તો જોઈ
હા આમ બધું પણ એટલો બધો બી ન આવજ કે બધા પીક ખરાબ થઈ જાય એમ.
ના ના ના એક જ વખત આવજો પણ ઘડી ઘડી નહીં આવતો તો તું.
હમ એમ.
એ છે આજે બધું મોસમ બધું ગંદુ ગંદુ જોવાય છે.
હમ બધો આળસ આવ્યા કરતો છે
એજ છે ને ભાઈ શું કરશો હવે એ મોસમની વગેરે?
બરાબર.
પછી?
બોલો બીજું?
કશું નહી ભાઈ બિચારા જેમની પાસે બોરવેલ નઈ ને એવું કરવાના ભાઈ?
તે જ તો બધું શું કરવાનું એમ પછી એમ એ લોકો ને એ લોકોનું ઘર બર બરું ચાલવું જોઈએમ. એ લોકોનું હું કરી લે બસમ બોરવેલ બરવેલ કઈને. થી વરસાદ નથી પડતો કઈ નથી થતું તો કુવામાં કુવો પણ નથી તો એ લોકો શું કરી લેશે એમ.
હા ના એ જ કહ છું ને મેં જો તેમની ઘરે કશું નથી બીચારાનું બધું ઘેર એવું.
એમ ગરીબ લોકો છે તે એ લોકો શું કરશે એમ ગરીબ ખેડૂત છે આપડા જેવું હોય તો ચાલે છે. ગરીબ ખેડૂત હોય છે એ લોકો શું કરી લેશે એમ પાણીની હોય એ લોકો પાસેથી શું કરશે એમ.
ખાવા માટે બી કશું લાગે છે તે પછી આપડે પછી આપડે કહીએ. લો બેન તમે લઈ લો અમારે મે તેજા રામ પછી આપણે પોચાડી લઈએ એને.
પણ આપણું જ નથી પાણી પોહોચતું આપણું જ નથી પાણી પૂરતું તો બીજાને કેવી રીતે હાલીએ આપડે એ વિચાર. ખરો તમે અમારું તો અમારી આખી શેરડી કોઈ અમારુ નદીનુ પાણી એટલું બધું ચાલે છે પણ શેરડી તો બી તો પણ જો સુક સુકાય જાય છે કેમ કે પાણી નથી પહોંચી રહ્યું એટલું બધું પાણી કેટલું રોજનું પાણી છે. ચાલે છે તો પણ પાણી શેરડી સુખાય છે વિચાર કર. સાડા પાંચ વીઘા સાડા પાંચ વીઘા. ખેતર છે સાડા પાંચ વિઘામાં કેવી તમે પાણી પોચાવીએ વિચાર કરો તમે.
એ છે અમારું બી સાડા પાંચ વીઘામાં શેરડીમાં ચાલે છે પણ એ પાણી જ નહી પોતું રાતો રાત ચાલે છે પણ નહીં પોચ તો આપણે હું કરવાનું આવે પછી. બે-બે બોર ચાલ છે અને વય અને રાતે બે-બે અને રાત્રે બી બે-બે ત્રણ. ત્રણ વાગ્યે એમના નાકા બદલવા જાય છે જોવાનું જાય છે તો પછી નહીં પહોંતું તો પછી રવા દે છે. પછી હવારે જાય છે તો વાજુ જોએ છે પછી નહી પછી રવા દે છે એવું જાય.
એને ભાઈ પણ એવું જ છે ચાલ છે ચલો ટાઈમ પતી ગયો.
હા ભાઈ.